હા, બેન કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું તો આજે આપણો વિષય છે ખેતી અને ખેડૂતોનું જીવન. તો હું તમને ખેતી અને ખેડૂતોનું જીવન વિશે થોડુંક માહિતી આપવા માંગુ છું, કે અ ખેતી અને ખેડૂત તોનું જીવન આપણા દેશની આર્થિક અને સામાજિક રચનાનું મહત્વપૂર્ણ આધાર છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં મોટાભાગના લોકો પોતાની રોજી રોટી માટે ખેતી પર આધાર રાખે છે, ખેડૂતોને અન્નદાતા કહેવામાં આવે છે, કારણ કે તે પોતાની મહેનતથી બધાને ખોરાક પૂરું પાડે છે. ખેડૂતોનું જીવન ખૂબ જ મહેનતભર્યું હોય છે, તે વેહલી સવારે ઊઠીને ખેતરમાં જાય છે અને સાંજ સુધી કામ કરે છે. ગરમી, ઠંડી કે વરસાદ કોઈ પણ ઋતુ હોય ખેડૂત પોતાનું કામ બંધ કરતો નથી. વાવણી, સિંચાઈ, નિંદામણ અને કાપણી જેવા અનેક કામોમાં તે સતત વ્યસ્ત રહે છે, તેની આવક મુખ્યત્વે વરસાદ અને પાક પર આધારિત હોય છે, એટલે ઘણીવાર તેને અનિશ્ચિતતા અને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. ખેડૂતોના જીવનમાં અનેક પડકારો છે, સમયસર વરસાદ ન પડે તો પાક બગડી જાય ક્યારેક વધારે વરસાદ પડે કે પૂર પણ નુકસાન કરે છે. બજારમાં પાકના અયોગ્ય ભાવના મળવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે, ઉપરાંત ખાતર, બીજ અને દવાઓના વધતા ખર્ચને કારણે પણ ખેડૂતને ખૂબજ મોંઘુ. પડી જાય છે, ખેડૂતો પોતાના જીવનને ધ્યાનમાં રાખીને કોઈ કામ કરતા નથી કારણ કે તેઓનું જીવન એ કુદરત પર આધાર રાખે છે, તેમનું શું થશે તેમના ખે તેમનો કેટલું નુકસાન થશે તેમને કેટલી આવક થશે એ બધી બાબતો એ કુદરત પર આધાર રાખે છે, તો મ મને એ ખબર છે, કે તમારા અ ઘરમાં પણ કોઈક કિસાની ખે ખેત સ્તર નું કામ કરે છે, તો મન ને તમને તમારા થી એ વિષય પર જાણવાનું છે, કે તમને કયો કયો સામનો કરવો પડે છે, આ ખેતી માટે?
ખેતી કરતી વખતે કઈ કઈ મુસીબતનો સામનો કરવો પડે છે, કેટલીક વાર વધારે વરસાદ પડી જવાથી અતિવૃષ્ટિ થવાનો ડર રહે છે. પરિણામે ઘણી બધી એ અ જે પણ ડાંગર કાં તો કોઈ પણ પાક જે કરેલો હોય છે, એમને નુકસાન થવા એ બધું જ પાણીમાં જતું રહે છે, પરિણામે પરિણામે ખેડૂતોને ઘણું નુકસાન થાય છે, અને કમમોસમી વરસાદના કારણે પાક ખેતરમાં થયેલો પાકને ઘણું બધું નુકસાન પહોંચે છે, પરિણામે પણ પાકને નુકસાન થવાનો ડર રહે છે. આવી રીતે ઘણી બધી મું પરિસ્થિતિઓનો સામનો ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. ખેતી એ માત્ર વ્યવસાયને નથી પણ એક સાધના છે, બીજ વાવવાથી લઈને લરણી સુધીનો સફર લરણી લરણી સુધીનો સમય ખેડૂત માટે પરીક્ષા જેવો છે. તેનું આખું વર્ષ આકાશ સા સામે મીટ માંડીને બેસવામાં પસાર થાય છે, કે ક્યારેય મેઘરાજા મહેરબાન થશે જો વરસાદ સારો પડે તો ખેડૂતોના ચહેરા પર હાસ્ય ફેલાય છે, પરંતુ કેટલીક વાર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તો આખા વરસની મહેનત પાણીમાં જાય છે. કુદરતી આફતો ઉપરાંત મુ મોઘા બિયારણો અને ખાતર અને પાકને લાગતા રોગો સામે પણ તેને સતત લડવું પડે છે, કેટલીક વાર અનેક પ્રકારના રોગો પાકને નુકસાન પહોંચાડે છે, પરિણામે મોઘા બિયારણો માટે મોઘી બી દવાઓ લાવવું પડે છે, અને જેનો ખર્ચ ઘણો બધો થાય છે. આવી કેટલીક મુસીબતો હોવા છતાં ખેડૂત ક્યારેય હાર માનતો નથી અને તે પરસેવો પાડીને ધરતી મા તાને ધાન્યથી ભરી દે છે. ખેડૂત તો નું જીવન દેખાવામાં શાંત લાગે છે. પરંતુ વાસ્તવમાં એટલું હોતું નથી આધુનિક યુગમાં ટેકનો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે ખેતીમાં ઘણા સુધારા આવ્યા છે. ટપક સિંચાઈ પદ્ધતિ, નવા યંત્રો અને રાસાયણિક દવા તથા જૈવિક ખાતરોનો ઉપયોગથી ઉત્પાદન વધ્યું છે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થયો છે, પરંતુ કેટલીક વાર ખેડૂતોને તેમના પાકના પ્રમાણમાં આ યોગ્ય ભાવ ન મળતા તેઓને ઘણું બધું નુક નુકસાન પહોંચે છે, ટપક પદ્ધતિ જેવા ટપક સિંચાઈ પદ્ધતિ જેવા પદ્ધતિનો ઉપયોગ કરીને પાણીનો વ્યય ઓછો થાય છે, પરિણામે પાકને પૂરતું પ્રમાણમાં પાણી મ મળી રહે છે, તેવી જ રીતે નવા ટેક નોલોગી નાયંત્રો ખેડી ખેતી ખેતીમાં ખે ખેડાણ કરવા માટે નવા ટ્રેક્ટરો જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે ઝડપથી ખે ખેતીમાં ખેડી શકાય છે, અને સારું વાવેતર કરી શકાય છે. અવે અને જૈવિક ખાતરો દ્વારા ખે પાકને ખાતર આપવા થી ખુબ સારો પાકની પાકનું ઉત્પાદન કરી શકાય છે. આજે પણ ખેડૂતોને તેના માલના પૂરતા ભાવ ન મળતા મળવા માટે તે સંઘર્ષ કરવો પડે છે. આર્થિક સંક્રામણ અને દેવાના બોજમાં નીચે દબાયેલો હોવા છતાં તે અન્ય માટે અન પકાવવાનું છોડતો નથી ખેડૂત વગરના સમાજની કલ્પના કરવી અશક્ય છે. જો ખેતી કરવું બંધ કરી દે તો આખું જગત ભૂખમરાનો શિકાર થઈ જાય છે. ખેડૂત એ દેશની સાચી સંપ સંપત્તિ છે. અને ભારત દેશમાં નવ્વાણું નેવું ટકા લોકો લોકોને રોજગારી ખેતી માંથી પ્રાપ્ત થાય છે. જેથી ભારતને કૃષિ પ્રસા પ્રધાન દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાલ બહાદુર શાસ્ત્રી એ આપેલું સૂત્ર જય જવાન જય કિસાન આજે પણ એટલું જ પ્રસ્તુત છે. સમજ સમાજ તરીકે આપણી ફરજ એ બને છે. કે આપણે ખેડૂતોને પૂરતું સન્માન આપીએ અને તેને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો પ્રયત્ન કરીએ. ખે ખેડૂત સુખ ખેડૂત સુખી તો દેશ સુખી. એ સાદું જીવન તેનું સાદું જીવન અને કઠોર પરિશ્રમ આપણને શીખ શીખવે છે, કે ધીરજ અને મેક મહેનત મહેનતથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે, ધરતીપુત્રની આ નિસ્વાર્થ સેવાને કારણે એજ માનવ સભ્યતા ટકી રહી છે. તમારે શું કેવું છે. આ વાતમાં શું તમે મને એના વિશે થોડી ઘણી વધારે માહિતી આપી શકો છો.
હા તમારી આ વાતો સાચી છે. કે ખેડૂત એ ધરતીપુત્ર કહેવામાં આવે છે. ખેડૂતનુ જીવન સાદગી અને સંતોષથી ભરેલું હોય. છે. કુદરત ની નજીક રહેવાના કારણે તેને શાંત તી અને આનંદ મળે છે. ગામડામાં રહેનાર ખેડૂત લોકો એકબીજાને મદદ કરે છે અને સહકારની ભાવના જાળવે છે. આજે સરકાર દ્વારા ખેડૂત માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. જેમ કે સિંચાઈની સુ સુવિધા, લોન સહાય અને પાક વીમા આધુનિક ટેકનોલોજી અને નવા સાધનોના ઉપયોગથી ખેડૂત ખેડૂતને ખેતી વધુ સરળ અને ફાયદાકારક બનતી જાય છે. આ રીતે ખેતી અને ખેડૂતોનું જીવન કઠિન હોવા છતાં સમાજ માટે અત્યંત મહત મહત્વપૂર્ણ છે. આપણું કર્તવ્ય છે કે આપણે ખેડૂતોનો સન્માન કરીએ અને તેમના જીવનમાં સુધારો લાવવા માટે પ્રયત્ન કરીએ એ આપણી જવાબદારી છે, કે આપણા ખેડૂતો અહ ને પાક રો રોપવા માટે જમીનનું અહ સંરક્ષણ થાય, તેમને જમીન પણ પ્રાપ્ત થાય સરકાર દ્વારા ખેડૂતો માટે જમીન પણ આપવામાં આવે છે કે જેના ઉપર તેઓ વ-વ વાવણી કરી શકે, સિંચાઈ કરી શકે અને વધુ ઉપયોગ તેનો થઈ શકે છે. આધુનિક સમયમાં ખેતીમાં ઘણો બદલાવ આવ્યો છે. પહેલા તો લોકો હળ વડે ખેતી કરતા પણ હાલના સમયમાં ટ્રેક્ટર, હાર્ડવેર અને અન્ય મશીનોના ઉપયોગથી કામ ઝડપ ડપથી અને સરળતાથી થવા લાગ્યો છે. નવી ટેકનોલોજી જેમકે ડ્રીપ સિંચાઈ અને ઓર્ગેનિક ખેતી ખેડૂતોને વધુ ઉત્પાદન અને સારો નફો મેળવવામાં મદદ કરે છે. ખેડૂતોના વિકાસ માટે શિક્ષણ પણ મહત્વપૂર્ણ છે. જો ખેડૂત નવી પદ્ધતિઓ અને બજાર વિશે જાણકારી રાખે તો તે વધુ સારો પદ્ધતિ અને બજાર વિશે જાણકારી રાખી શકે છે. સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા તાલીમ કાર્યક્રમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. છે. જે ખેડૂતોને નવી તકનીકો શીખવામાં મદદ કરે છે. અંતમાં ખેડૂત આપ આપડા સમાજ નો આધાર સ્તંભ છે. તેની મહેનત વગર આપણું જીવન શક્ય નથી, તેથી આપણે ખેડૂતનો સન્માન આપવો જોઈએ અને તેની સમસ્યાઓને દૂર કરવા માટે સહકાર આપવો જોઈએ. ખેડૂતને કોઈ બીજી વ્યક્તિ ન માનીને આપડુ જ ઘરનો હિસ્સો માનવો જોઈએ. કારણ કે આપણા માતા પિતા તા ફક્ત રોટી કમાવાનો આધાર રાખે છે. પણ ખેડૂત દ્વારા તે રોટીને ઉપજાવવાનું કામ કરવામાં આવે છે, એટલા માટે જેટલા જરૂરી આપણા માં-બાપ છે, તેટલા જરૂરી અહ ખેડૂત પણ છે એ માનવું ખૂબજ જરૂરી છે, અને તે ઉપાયથી આપણને ચાલવું જ જોઈએ. ખેડૂત એ આપડા જીવનદાતા તરીકે કહેવામાં આવે છે, અને એ જીવનદાતાની અહ કદર આપણને જ કરવી જોઈએ. અંતમાં હું કહું કે ખેડૂત વે વગર આપણું જીવન શક્ય નથી અને આપણે જીવી શકતા નથી. અને હું અહીં જ મારા શબ્દોને વિશ્રામ આપું છું. શું તમે હજુ કંઈક માહિતી મને આપવા માંગો છો, આ ખેડૂત અને ખેતી વિશે?
હા, હું તમને થોડી ઘણી માહિતી આપું, ખેડૂત ખેતી એ ભારતનો આત્મા છે. ટેકનોલોજી અને સરકારી સહાયની સાથજ જો ખેડૂત ખેડૂતને માળખાગત સુવિધાઓ અને યોગ્ય બજાર મળે તો તો, તો નાની મહોર જેવી પાક પકવી શકે છે. ખેડૂતોનો પરસેવો જ ભારતની ધરત ભારતની ધરતીને હરિયાળી રાખે છે, માટે તેની સુખાકારી એ આખા જગત, આખા રાષ્ટ્રની જવાબદારી છે. ચાલો તો બહેન તમારી જોડે વાત કરીને મને ખેતી વિશે ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું. તમારો ખુબ ખુબ આભાર.
આભાર.